અટક પર ચર્ચા વિશે થોડીક વાત કરીએ છીએ. શું કરે છે? આજે રવિવાર છે તો વિચાર્યું છે કે તારી સાથે વાત તારી સાથે વાત કરું ઘણા સમયથી આપડી કઈ ખાસ વાત થઈ નથી.
હા ભાઈ. હું તો બસ એક પુસ્તક વાંચી રહી હતી, હમણાં જ પૂરું એટલે જ વિચારતી હતી કે તેને ફોન કરુ. આ પુસ્તક એટલું સરસ છે મને થયો કે મારી સાથે શેર કરવું જોઈએ.
અરે વાહ કયું પુસ્તક ટોટ હંમેશા કઈક નવું જ વાચ તે રહે છે.
ભાઈ પુસ્તક નું નામ છે ધ મિડ નાઈટ. લાઈબ્રેરી એ ક્યારેક સાંભળ્યું છે આના વિશે? આ વાત મા એક એવી છોકરીની છે જે જીવનથી કંટાળી ગઈ છે. અને તેને લાગે છે કે તેને પણ જીવનમાં માત્ર ભૂલો જ કરી છે પછી તેને એક જાદુ ની લાઈબ્રેરી મળે છે જ્યાં તે તેના છે. ફોનમાં એક બધા વિકલ્પો જોઈ જીવી શકે તેને ક્યારે પસંદ ન હોતા ક્યાર
વાહ આ કોન્સેપ્ટ ખુબ જ રસ રસપ્રદ છે. આપણેે બધા ઘણી વાર એક વિ વિચા વિચાટ આવી છે ને કે જો મેં તે સમયે આ નિર્ણય લીધો હોય તો કે જો હું બીજો બીજો કોઈ રસ્તો પસંદ કર્યો હોય તો આજે મારું જીવન કેવું હતું.
બિલકુલ લેખકે આ વાતને ખુબ જ સુંદર રીતે સમજાવી છે. દરેક આના પર કઈ નવું શીખવા મળે છે. તે છેલ્લે કયું પુસ્તક વાચ હતું મને ખબર છે કે તે કે તારું શિડયુલ બહુ વ્યસ્ત હોય છે. પણ કઈ તો વાંચ્યો છે તમે.
હા સારું કહ્યું. મારા કામના કારણે મને વાંચવા માટે ઓછો સમય મળે છે પણ હમણાં જ મેં ઓટો ઓટોમિક, હેબિટ્સ ફરી ઠીક વાંચવાનો શરૂ કર્યું છે તે પુસ્તક મારા જીવનમાં ખુબ જ મોટું પરિવર્તન લાવ્યું છે. તે સમજાવે છે કે કેવી રીતે નાની નાની આદતો લાંબા ગાળે મોટા પરિણામો આપે છે તને તેને નથી લાગતું કે આપણે આપણા જીવનમાં હંમેશા મોટું લક્ષ્ય પાછળ દોડી દોડીએ છીએ અને નાની બાબ તો ભૂલી જઈએ છીએ.
તારી વાત તો સો ટકા સાચી છે. આપણે ઘણી વાર પ્રેરણા પર ધ્યાન આપીએ છીએ. પણ પ્રક્રિયા પર નહી આ પુસ્તક વિશે મે એ પણ ઘણું સાંભળ્યું છે શું તને લાગ અત્યારે મારા પગ લઈને થોડું મૂંઝવણમાં છે.
ચોક્કસ ત્યારે એ વાંચવું જ જોઈએ. તે માત્ર સફળતા વિશે નથી પણ શિષ્ટ વિશે તે કહે છે કે તું કોણ બનવા માંગે છે તે નક્કી કર અને પછી તારી આદતો દ્વારા તે સાબિત કર. પુસ્તકો શું છે, ખબર છે? પુસ્તકો બીજા-બીજાના અનુભવોનો નીચો છે, જે આપણને આપડી ભૂલો ભૂલો કરતા બચાવે છે.
કે, એક સારું પુસ્તક
પુસ્તકો ને દ્યારો કે પુસ્તકોને, હંમેશા એક નવી દ્રષ્ટિ આપે છે. તે ક્યારે વિચારી છે કે, પુસ્તકો આપડી
બહુ મોટા પ્રશ્ન પૂછ્યા પૂછ્યો છે. હા, ચોક્કસ. જો આપણેે કોઈ વિષય પર માત્ર એક જ પ્રકાર આ પુસ્તકો વાંચીએે, તો આપણેે દ્રશ્ય માર મર્યાદીતા, આપડી દ્રષ્ટિ મર્યાદિત રહે છે. હું તો હવે જાણી જાણી જોઈને, અલગ-અલગ વિષયના પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરું છું. જેમ કે ઇતિહાસ, વિજ્ઞાન અને ક્યારેક કોઈની આત્મકથા.
તે આત્મકથા ની વાત કરી, તો મને યાદ આવ્યું, મેં હમ. વ એપી જે અબ્દુલ કલામ. વિંગ્સ ઓફ ફાયર વાચી.
હ
એ વાત છે. એણા માટે. લક નાની મુશ્કેલીઓથી ઘભરા જ્યારે કરી. અને આ મોટુ સ્થાન પ્રાપ્ત કર્યુ.
માહી તારા વિચાર સાંભળીને મને ગર્વ થાય છે, તુ હંમેશા તારા જ્ઞાન વ્યાપક વધારવા માટે. પ્રયત્નશીલ રહે છે, આપણેે કામ કરીએ આવા આ વાત મહિનાથી આપણે એક આવતા, મહિના થી આપણેે એક બુક ક્લબ્સ જોવું. શરૂ કરીએ. આપડે બંને એક જ પુસ્તક વાંચવાનુ અને પછી વિકેન્ડ પર તેના વિશે ચર્ચા કરવાનું. નક્કી કરીએ. હ
ઓહ માય ગોડ, આ તો બેસ્ટ આઈડિયા છે. આ રીતે આપડે વાચવાની પણ મજા આવશે. અને આપણે એકબીજાના સંપર્કમાં રહીશું કઈ પુસ્તક પહેલા વાંચીશું?
આપણે કોઈ ક્લાસિક થી શરૂઆત કરીએ. તો હાલકેમેટ કેવું હશે કેવું રહેશે તે બહુ લાંબુ પણ નથી અને તેનો મેસેજ ખુબ જ શક્તિશાળી છે. કે કેવી રીતે આપણે આપણા સપનાઓને સપનાઓ પીછો કરવો જોઈએ.
પરફેક્ટ હું આજથી જ એ મંગાવી લઉં છું. ભાઈ તારી સાથે આ વાતચીત કરી મને કેટલું સારું લાગ્યું ક્યારેક ફોન પર માત્ર કામની વાતો કરવાની બદલે આવી રીતે વિચારવાની વિચારોની આપ લે કરવી જોઈએ.
ચોક્કસ માહી જીવનમાં પુસ્તકો અને સંબંધો આ બે વસ્તુઓ જ આપણા સાચા અર્થમાં જીવતા શીખીએ છીએ. ચાલ હવે હું પણ મારું વાંચવાનું પૂરું કરી લઉં આપડે આવ આવતા રવિવારે પણ આની ચર્ચા કરીશું.
હા ચોક્કસ ધ્યાન રાખ સાચ્ચે અર્લી મળીશું પણ બાય.
હા પુસ્તક હા પુસ્તક વાંચવાથી ધ્યાન પણ મળે છે. અને પુસ્તક વાંચવાના ઘણા બધા ફાયડા થાય છે. પુસ્તક વાંચવાથી આપડા શબ્ડકોષમાં નવા નવા શબ્ડ ઉમેરાય છે. ને આપણને ઘણું બધું નવું જાણ મળે છે. પુસ્તક વોંચવોથી આપડો માઇન્ડ ફ્રેશ થાય છે અને ઘણા બધા નવા વિચારો આવે છે. હમ્મ દસ મિનિટ બોલવાનું
હમ્મ
પુસ્તાક એ આ આપણા જીવનનું ઘણું મહત્વનું
ભાગ છે પુસ્તક વાછવાથી આપણને ઘણા બઢા ફાયડાઓ થાય છે
હું કેય
આવ પુસ્તક આપણા જીવનમાં ઘણી બધી ન
જીવનમાં પુસ તકો અને સંબંધો આ બંને વસ્તુઓ પડાને સાચા અર ર્થમાં શીખાવે છે કે આપડે કેવી રીતે જીવવું? અને ઘણા બધા વિચારો આવે છે.
આ વાતચીતગર આપડે પુસ્તક ના ફાયદાઓ અને પુસ્તક સાથેના સંબંધો વિશે વાત કરી જીવન માં પુસ્તકોથી ઘણી બધી સમજ આવે છે. પુસ્તક વાંચવાથી આનંદ થાય છે ને પુષ પુષ્તક વાંચવાથી આનંદ થા આનંદ થાય છે. પુસ્તકો ફક્ત વાંચવાના સાધન નથી. પણ તે જીવનમાં પટકારો સમજવાની એક ચાવી છે. તેમનું અસન
સંવાદ દર્શાવે છે કે કેવી રીતે પુસ્તક દ્વારા બે વ્યક્તિઓ એકબીજાને નજીક આવી શક આવી શકે છે જીવનમાં નવા પાઠ શીખવા ખુબ જ જરૂરી છે. પુસ્તક વાંચવી ખુબ જ જરૂરી છે. તો આજનો હું કાર્યક્રમ અહીં જ સમાપ્ત ત કરુ છું